કેમ છોમ, સારું છે. આવાજ જ આવે છે, તમને.
હા હા હા વાત ચ્ચે જરાક અવાજ નહી આવતો તો એટલે હું બોલી અ હવે અવાજ આવે છે. બોલો, કેમ છો તમે? સારું છે. વચ્ચે કઈ તમે બોલતા તા ને તમારી છોકરીને એડમિશન માટે કઈ સ્કૂલમાં મુક છ આ સ્કૂલની તપાસ કરતા ત તમે બીજી સ્કૂલની તપાસ કરતા ત એમ કરીને તમે ત્રણ ચાર સ્કૂલની તપાસ કરતા તા શું થયું બધું એડમિશન થઈ ગયું સારી રીતે તમારી છોકરીને મળી ગયું એડમિશન ક્યાં મૂકી પછી તમે તમારી છોકરીને શું થયું
કઈ નઈ જવા દે ન મેં છોકરીને મૂકી તો દીધી હમણા છ મહિના તો થઈ ગયા સીબીએસઇ બોર્ડમાં મૂકી છે પણ આટલું બધું એજુ મોંઘું થઈ ગયું છે ને કે પચાસ હજાર રૂપિયા તો મારે ખાલી એના ફીસ ના ભયરામે બીજા બધા ચોપડા ના બુક્સ ના જે છે યુનિફોર્મ ના છે એ અલગ પૈસા તો આટલું બધું એજ્યુકેશન મોંઘુ થઈ ગયું છે કે એ શું કેવું તમને કે આટલામાં તો મેં છે ને ચાર એમસસી કરી રેલી હતી મારામાં કેવું કે અમારા એજ્યુકેશનમાં કેવું કે ડિસ્કાઉન્ટ હતું પછી સ્કોલરશીપ મળતી તો ઈઝીલી અમારા પપ્પા એ અમને ભણાવ્યા પણ જે તમે જોવં છો ને કે એજ્યુકેશન આટલું બધું મોંઘુ થઈ ગયું છે ને કે શું કેવું ને બીજું એ કે એ એજ્યુકેશનમાં બી છે ને તમે જોવ ને કે તમારે પૈસા જોય ને તો તમારે ગમે ત્યાં તમને એડમિશન મળી જાય એવું છે મારા નાના ના છોકરાની જ મેં વાત કરું તો હમને એને કેટલા લાખ રૂપિયા દસ લાખ રૂપિયા ભરીને કઈ એડમિશન લીધું છે તો એનું લિસ્ટમાં નામ નહી હતું તે છતાં હું એને એડમિશ કે એ પૈસા ભર્યા દસ લાખ રૂપિયા તો એને ઈઝીલી એને એડમિશન મળી ગયું છે તો તું જોઈ શકે છે કે આટલું બધું એજ્યુકેશન મોંઘું થઈ ગયું છે કે ધારો કે તમને કોઈ આમ આદમીને જો લેવું હોય તો બ જ પૈસાની તો બહ જ જરૂરત છે તો આ જે ગવર્મેન્ટ જે રૂલ છે ચેન્જ કરવાનો જરૂરી છે એજ્યુકેશન માટે કે આવી રીતે તમે જો દસ લાખ રૂપિયા જો પૈસામાં કિસ્સામાં નાખો તો કેવી રીતે ચાલે ને આપણા જેવાને કેવી રીતે આ બધું પોસાય શું કેવો તમારું શું કેવો છો તમે
હા એકદમ સાચી વાત છે તમારી જયારે મારા છોકરાઓનું મારા છોકરા તો ભણી રહ્યા પણ જયારે મારા છોકરાઓનું એડમિશન કરેલું હતું ને ત્યારે છે ને આવી રીતે બધી ફીઝ નહી લેતા તા જેમ કે એડમિશન ફી છે ડોનેશન છે એ બધું નહી લેતા તા પણ અત્યારે તો હાલમાં એવું થઈ ગયું છે ને કે મેં સાંભળ્યું અત્યારે એકાદ વરસ પહેલા જ કે એ લોકો છે ને એડમિ ન ફી માંગે છે તે વીસેક હજાર રૂપિયા માંગે અને તે તો તમને પાછી મળી જાય જોકે તમારું છોકરું પાસ થઈને નીકળે ત્યારે પણ બીજી એક છે ને તે એ લોકો ડિપોઝિટ જેવી માંગે છે જે પંદર હજાર રૂપિયા છે અને તેમાં કેવું કે એ તમને એ લોકો પાછી નહી આપે એ લોકો એમ કે તમારું છોકરું આટલા વર્ષ ભણ્યું ને તો એ અમારું ડોનેશન કેવાય એમ કે એટલે એવી રીતનું છે હવે એ તો વસ્તુ ખોટી જ ને અને બીજું કે મેં એ બી જોયું કે જાણે મારા ભાઈ ના છોકરાઓને એડમિશન લેવાનું હતું ને તો એ લોકો એમ કીધું કે બધી ફીસ તમારે પહેલે વર્ષે તો સામટી ભરી જ દેવાની હવે કેવી રીતે માણસને પોસાય આખું એક લાખ રૂપિયો કે જે બી પચાસ હજાર રૂપિયા છે એ તમને ભરવા કહી દે એક સામટા તે તમને કેવી રીતે પોસાય કારણ કે તમે મહિને મહિને અમુક કરતા હોય ને કે પાંચ હજાર રૂપિયા ચાલ મેં ફી ના કાઢું પછી આ ના કાઢું એવી રીતે તમે વિચારતા હોય ને પણ તમને આવું જ કહી દે કે તમને બધું જ ભરી લેવાનું એકસમતું અને પહેલી વર્ષે તમે એડમિશન ખર્ચા પછી તમને અ કપડા ના ખર્ચા એ બધું જ ને પછી સ્ટેશનરી બી છોકરાઓની લાવવાની તો બધું કેવી રીતે તે ચાલે એટલે આ છે ને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે અને હવે તો કેવું કરી નાખ્યું છે ને કે એ લોકો જાણે છે કે બધા જ ભણવાના હવે જાણે કે ખેડૂત ના છોકરો બી ભણવાનો જ અને બધા જ ભણવાના કામવાણી ના છોકરા બી ભણવાના એટલે એ લોકો શું કે આ રીતે આપડા પર દાદાગીરી જેવી જ કરે એટલે એક રીતનો છે ને ધંધો જેવો જ કરી નાખખો છે કે તમે એજ્યુકેશન માટે તમારે આટલું આપવાનું અમારી સ્કૂલ છે તો અમારી સ્કૂલ ના આ કાયદા છે તમારે આટલી ફીઝ આપવાની તમારે આટલું કરવાનું આ રીતે કરવાનું આ રીતે કરવાનું અને એમાં બી છે ને પછી આપડ રિઝલ્ટ જોએ તો ત્યારે એમ કે કે નહી તમારા છોકરા એ મહેનત નહી કરેલી તો એના માટે તમે ટ્યુશન મૂકો તો એ ટ્યુશન ના વડી આપણે બીજા આપવાના પેલા તો કેવું હતું કે ટ્યુશન નું નહી હતું એમ આજે હું છે ને ઘરે રહીને જ ભણેલી અને હું તો ઉલટા ના બીજા દસ છોકરાઓને ઘરે જ ભણાવતી કે ચાલ હું બી ભણું તમે બી ભણો એમ કરીને કર હવે તો એવું નહી મળે હવે તો હું ગમે તેટલી ભણેલી ગણેલી હોઉં પણ મારે મારું છોકરું છે ને તે સ્કૂલ ના ટીચર પાસે ટ્યુશન મૂકવાનું હું જો નહી મૂકવું એટલે એ મારા છોકરાને ના પાસ કરે શું કેવું તમારું તમને હવા કઈ અનુભવ થયા
એકદમ સાચી વાત છે આજે તું જોઈ શકે છે ને અ બધી જ સ્કૂલમાં તું જોઈ શકે ને કે આટલું બધું સ્કૂલની ફી સિવાય બી બીજા બધા પૈસા એ લોકો કે આ આ એક્ઝામ પૈસા આ એક્ઝામ આપો તો આટલા પૈસા એના પછી બે એક્ઝામ પાસ કરી તો એની આગળની એક્ઝામ આપવાની તો બીજા પૈસા લાવીને આપવાના તો બીજું એ કે બીજું બધું બી તું જોઈ શકે છે બીજી બધી એક્ટિવિટી છે એના માટે બી પૈસા બધા કેટલા બધા મંગાવતા રહે છે બીજું એ કે એ લોકોને સ્કૂલમાં તો છે ને એક્ટિવિટી ને આમાં બ બધું કઈ થાયા જ કરતું હોય છે ને અલગ થી તમે કોઈ સ્પોર્ટસ લો કે ધારો કે સ્વિમિંગ લો કે હોર્સ રાઈડ તો એના પૈસા પા અચ્છા લગતી આપવાના તો મેં તો કેવું ને કે આ એક ધંધો જ બનાવી દીધો છે કે સ્કૂલ વાળ એ છે ને એક ધંધો જ બનાવી દીધો છે ને બીજું એ કે તમે આજે ગવર્મેન્ટ સ્કૂલ છે ત્યાં ફીસ ઓછી છે પણ કઈ જાતને બી એક્ટિવિટી કરાવતા નથી ને એ જે ટીચર્સ હોય એ લોકો લાખો દોઢ લાખ રૂપ કમાય છે ને છોકરા એ લોકો ભલે પેલા રમતા ગમતા હોય ને કઈ બી કરતા હોય એ લોકોને કઈ પડલી નથી ત્યાં એજ્યુકેશન ફ્રી છે પણ ત્યાં ક્વોલિટીની એજ્યુકેશન નથી ક્વોલિટી નથી ઠીક એજુકેશન તો આ તો બહ જ ખોટું કેવાય છે કેમ ખબર તમે દોઢ લાખને લાખ રૂપિયા પગાર લ છો તો એ પ્રમાણે છોકરા લોકોને બી જરેક સારી રીતે ભણાવવું છે ભણાવવાનું છે ને ભલે ફ્રી હોય એજ્યુકેશન પણ તમને તો પગાર મળે જ છે ને તો તમને જેટલો પગાર મળે છે એના કરતા વધારે તમે છોકરા લોકો પર ધ્યાન આપો ગવર્મેન્ટ સ્કૂલમાં એ તો મારું માનવું છે. છે ને બીજું એ કે એ લોકોના જ છોકરા આપણા પ્રાાઈવેટ સ્કૂલમાં એજ્યુકેશન લે છે કેમ ખબર એ લોકોની સેલેરી હાઈ હોય છે એ લોકોને અફોર્ડ થાય છે કે એટલા બધા પૈસા ભરાય પણ હમણા જે ગરીબ છે જે લોકોને અફોર્ડ નહી થાય એ લોકો તો ગવર્મેન્ટ સ્કૂલમાં જ મુૂકશે ને છોકરાને એ લોકો આટલા બધા પૈસા કાથી લાવવાના ધારો કે લાખ રૂપિયા ફીસ હોય બીજા બધા પૈસા ખર્ચાના અલગ તો એટલા બધા પૈસા તો એ લોકો નહી લાવી શકે એ લોકો દિવસ ના પંચસો રૂપિયા કમાય તો પંચસો રૂપિયામાં શું કરવાના આટલા બધા એજ્યુકેશનમાં થોડી ના તો આ તો મેં કેમ ને કે આ તો બહુ મોંઘું થઈ ગયું છે એજ્યુકેશન ને બીજું એ કે આજે સ્કૂલોમાં એજ્યુકેશન ચાલે છે એ એજ્યુકેશન મેં તો કેમ ગવર્મેન્ટ સ્કૂલમાં બી ફ્રીમાં પ્રોવાઈડ કરવું જોઈએ. એવું મારું માનવું છે. શું માનવું છે તમારું?
હા એજ વસ્તુ હું કેવા માંગુ છું ને કે અત્યારે હાલમાં છે ને આપણે છે ને અ એજ વસ્તુ છે ને આપણે બહારના દેશમાં જોઈએ તો બધા છોકરાઓ જ છે ને ગવર્મેન્ટ સ્કૂલમાં જ ભણે કારણ કે ગવર્મેન્ટ સ્કૂલમાં જ એટલી બધી ફેસિલિટી હોય તો પ્રાાઈવેટ સ્કૂલ કરતા સરસ ગવર્મેન્ટ સ્કૂલ હોય પણ આપડે ત્યાં જોઈએ તો ગવર્મેન્ટ સ્કૂલમાં તો ટીચરની આવે અને ટીચર આવે તો છોકરાઓ ની હોય બીજું સ્કૂલ બી તૂટેલી ને એવી બધી છે અને ગુજરાતી મીડિયમ છે ઈંગ્લિશ મીડિયમમાં લોકો તો ભણાવવા માંગે એટલે આજ તો છે એટલે આપડે છે ને આ સરકારને આપડે બધા પૈસા આપીએ છ છે ટેક્સમાં પણ એ સરકાર છે ને વાપરે બી છે ઇન એજ્યુકેશનમાં વાપરે છે પણ એ એજ્યુકેશનનો લભ છે ને આપણને લે આવડતું નથી અને બીજું કે આપણે શું દેખા દેખી પ્રાાઈવેટ સ્કૂલમાં આ આ સ્કૂલ માં મૂકું આ સીબીએસઇ માં મૂકું તો મારે બી સીબીએસસી માં જ મુૂકવાનું છે મારું છોકરુને આ સ્ટેટ બોર્ડ માં મૂકું તો નહી સ્ટેટ બોર્ડ તો જાણે ગુજરાતી વાળા છોક છોકરા બી આવે અને એક છે ને પેલું થઈ ગયું છે કે સ્ટેટસ જેવું એમ કે મારે છે ને તે મારા છોકરા ને સારી સ્કૂલમાં જ ભણાવવાનું ને સારા છોકરાઓ ના સાથે ઉડબેસ કરે મેં બી સારા બધા વાલીઓ સાથે ઉઠબેસ કરું તો મારું બી સર્કલ વધે બિઝનેસ વધે અને મને બી બે ત્રણ જણની ઓળખાણ થાય તો સારું પડે એમ કરીને મારા છોકરા બી સારી ભાષા શીખે આ છે તે છે એમ કરીને એજ રીતે છે ને આપડું બી મન કરતવ્ય એવું થઈ ગયું છે ને એટલે આપડે છે ને જોતા જ નથી એટલે આ લોકોને છે ને ફવતું પડી ગયેલું છે એટલે દર વર્ષે એ લોકો ફી વધારે અને આપણને છે ને એ લોકો હેરાન કરે એટલે તમને ખબર છે કે આ એફઆરસી નામનું એક સંસ્થા છે. જે છે ને તે તમારે આ ફીઝ નું બધું દેખરેખ રાખે એટલે હવે આ સિટી હોય તો એમાં આટલી જ ફી હોવી જોઈએ આ સ્કૂલ છે તો તેના આટલી જ ફી હોવી જોઈએ એટલે એ બધી છે ને એ બધી સંસ્થાઓની સાથેની છે ને આપણને બધા કાયદા ને બધું જાણવું જરા ખબર હોય ને તો આપડણે સ્કૂલ સામે ને બોલી શકે. અને આમાં કેવું ને કે એક બે જણ બોલે ને તો ની ચાલે આપડે છે ને બહુ બધા વાલીઓ એ ભેગા થઈ ને બોલવું પડે એટલે તમે શું કેવો તમે બી ને આ બધું તમારા જરા ગ્રુપમાં વાતચીત કરજો અને એ લોકોને કહેવાનું કે આવી રીતે દર વર્ષે ફી વધારે ને આવી રીતે સામટી તમે રકમ માંગી લે એ નહી ચાલે એમ કરીને એટલે મને છે કે તમે તમારા સ્કૂલમાં છોકરી ના સ્કૂલમાં ત્યારે તો ની જવા દેવ પણ પછી તમે જરાક આવું બોલજો શું કેવો તમે?
પાછા મળશું મે ધ્યાનમાં રાખીશ આ બધું પાછા મળશું ઓકે ચાલો હને.
હા ચાલો આવજો ભાઈ હ.